બેન કેમ છો બસ એકદમ મજામાં, તમારી તબિયત કેમ છે?
અરે એકદમ સરસ છે, એકદમ મજામાં છું જો. આજે ખુબ આનંદમાં હતી તો મને એમ તું ચાલ હું તમારી જોડે વાત કરું. અને આજે છે ને મારા ઘરમાં સફાઈનું કામ ચાલતું તું, તો સફાઈ કરતા કરતા અમારા હાથમાં મોબા આલ્બમ આવ્યો આલ્બમમાં મારા નાનપણના ફોટા હતા એકદમ નાની હતી ને ત્યારના તો મને એમ થયું ચાલો નાનપણની એટલી બધી યાદો મારા મગજમાં પાછા રિપીટ થઈ મને એમ તો ચાલો બેન જોડે વાત કરું કે કેવા સરસ નાનપણમાં લાગતા આપડે લોકો પેલા તો હું નાની હતી ને સાવ બે અઢી વર્ષની અને કદાચ અટીથી ત માણી હઈશ તો એક બોટલ ગ્રીન કલર નો મારી પાસે ટૂંકો ટૂંકો પેટીકોટ હતો. એ હું પહેરતી હતી અને એ પહેર્યામાં એટલી સરસ લાગ ને હું, કેમ થાય કે આ હા હા હા. ને પછી મને એવી ટેવ હતી મારા મમ્મી મને એવું કહેતા કે તું છે ને આ પેટીકોટ પહેરેલો હોય અને પછી સુઈને ઉઠીને સીધી તું રૂમમાંથી બહાર આવી અને અમારે છે ને બે માલ ન બે મકાન હતું બેન. એમાં હું ઉપર બેઠ રમમાં સોવા ગઈ હોને તો પછી સીધી બહાર આવી અને દાદરા ઉપર જ બેસતી. દાદરા ઉપર બેઠા બેઠા હું બધાય નું નિરીક્ષણ કરતી બધા આવતા જતા હોય અને ઘણી વાર તો છે ને હું દાદરા ની ઉતર ચઢ કરતી. નીચે ઉતરું પાછી ઉપર ચડું નીચે ઉતરું પાછી ઉપર ચડવું એમ કરતા કરતા તમારી એક રમત હત એ રીતની અને એ રમત ત્રણ ચાર વરષની થઈ પછી મારી જાતે બધું રમતા શીખી અને ત્યારે તો અમે બેન ઘર પતા રમતા અને અમારી જાતે અમે નીચે શેતવંજી પાથરીએે ઉપર અમે પાછું લાકડા જેવું ચોરસ ઝૂપડી જેવું બનાવી ને એની ઉપર અમે એક મસ્ત પ્લાસ્ટિક ઢાંકી દઈએ અને અંદર ઘર બનાવીએ. ને મારી પાસે છે ને બેન માટીના રમકડા હતા અને એમાં સગડી કે ચૂલો, ગેસ અ તપેલી, સાણસી, કપલખાબી તો અમે ગદગથામાં એટલું સરસમતા ને બેન કે અમે અંદર ચા બનાવ તા ને પછી અમારા મમ્મી પપ્પા કે કોઈ પણ અમારી સાથે બેઠું હોય ને બાર તો અમે એને ચા દેવા જોઈએ. અમે એમ કહી લ્યો અમે ચા બનાવી છે પીઓ. પછી ભલે સાચે ન હોય અને પિતા હોય. પણ તો એમને એવો અંદરથી આનંદ થતો હતો કે ઓહો અમે ચા બનાવી અમે આ લોકોને ચા પીવડાવી કેવી મજા આવતી હતી, કેવી સરસ રસોઈ કરતા હતા. ને તા અમે છે ને કા અમે મમ્મીનો દુપટ્ટો લઈએ, કા મમ્મીની સાડી લઈએ. સાડી અમે નાના નાના હતા અને પહેરતા તો એ પહેરીને જ્યારે મમ્મી જ ભય ના હોય ને એજ રીતે તમે મમ્મી કેવું બધું કરતા એજ રીતે અમે બધું કરતા અને રમતા હતા. તો શું તમારું કેવું છે, આ રીતના રમવાની મજા આવે?
અરે બહુ મજા આવે એ બેન બવ સાચી વાત કરી આવી રીતે ઘર ઘરદા અમે કહીએ એમ રહીએ અને અમે આવી રીતે બહુ પથારો કરીને રમતા હોય ને તો મારા બા તો એમ કયા આ તમારા ઢીંગલા પોતે મુકો. ક્યાર ના પથારો કરીને રમો છો. એ એટલું બધું અમે તો પાડી મુકતા. પણ એ રમવાની બહુ મજા આવતી નાનું નાનું ચૂલો નાનો નાનો ગેસ પછી અ નાની નાની વાટકીઓ, થાળી બધું જ અમે રાખતા. અને બધું પેલા બહુ સરસ રીતે ગોઠવતા પછી અમે તો ખાટલો ઢાળી દઈએ, ખાટલો ઢાળી એની ઉપર કોઢડું નાખી દઈએ અમારું ઘર. અને ત્યાં અમે રમતા પછી અ ીચકો બાંધી દઈ એક ઓઢણી ઓઢણીીતે મારીએ એટલે એમાં અમે નાના નાની ીંગડીઓ હોય ને અમે સુું વાડીીએ હુંને મારી બેન બ અમે આવું રમતા પછી એક વખત તો અમે કેવું કર્યું હતું કે અમારી પાસે જે ચૂલો હતો ને લોખંડ નો હતો એટલે આમ ઈ બહ બળી જાય કે એવું કમાં હતું કેમ કે લોખંડ નું હતું એટલે એમાં અને છે ને સેહેજામ મોટો હતો એટલે એમાં અમે નાના નાના ઓ લાકડી પછી છાણા અમારા ઘરમાં પડ્યા રતે એટલે કટકો છાણું કેરોસીન પણ ત્યારે મળતું ટીપુ ો નાખી પછી કાગલ ના ડૂચા નાખીને સળગાવ્યું એની ઉપર મૂક્યું એક અમારી પાસે ટીમનુંું વઘાર્યું હતું એ અમે રમમાં લઈ લીધું હતું એલ્યુમિનિયમ નું તો એક નાની તવિ તરીકે રાખ્યું હતું કેમ કે એનું હેન્ડલ તૂટી ગયું હતું ને એટલે તો એમાં મેમે નાખ્યું તેલ પણ એ તેલ કેટલું લેવું એવી તો કઈ ખબર ન હોય કેમ કે મેં હાવ ના ના હતા તો મેં તો આ ખુલ્લું જે વઘારીઓ ભરીને તેલ નાખ્યું પછી એમાં રાય નાખી દીધી પછી એમાં ગાંઠિયા નઈને નાખ્યા અને એ એટલું બધું બગાડ્યું ને બધા મસાલા ની બધું નાખી ને તે તેલ વાળું બધું થયું અને અમને કઈ ીજામણ પડી હતી એમાં બેન કે આવું કઈ કરરાતું હશે તમને કઈ ભાન પડે છે દાજીી ગયા હોત તો પણ અત્યારે એ બધું યાદ કરીએ ને જયારે અમે અંદર થી ખુબ આનંદ આવે ને આંખના ખૂણા ભીના થઈ જાય બેન એટલો આનંદ આવતો. અત્યારે ત્યારે રમવામાં એટલો આનંદ આવતો અને અત્યારે આ વિચારીને એટલો આનંદ આવે બેન અને અમે પછી ઓલું છે ને માટી અમારે ફળીઓ બહ મોટી એટલે ત્યાં અમારે છે ને ત્યારા બનાવ્યા ત ઝાડ વાવવાનો શોખ મારા દાદા ને
હ
એટલે ત્યાં અમે ક્યાર હોય ને એમાંથી અમે માટી ખોદીને લઈએ અને માટીનુંું બધું બનાવતા કોકવાર માટીનું શિવલિંગ મોટા ભાગે શિવલિંગ જ બનાવતા કેમ કે સરસ આકાર ને એવું આવતું કેમ કે ગ્લાસ ઊંધો વાળીએ અથવા તો નાનો લોટ હોય ઊંધો વાળીએ એટલે એક સરસ મજા નો આકાર થઈ જાય અને પછી થાળું બનાવતા એટલે શિવલિંગ બનાવતા ને પછી એની ખોટી ખોટી પૂજા કરતા ને એવું કરતા અને પછી એમાંથી અમે માટીમાંથી અમે પાટલી ને એવું બનાવતા
હા
ટેબલ બનાવતા એક ચોરસ વાલા બધા ડબ્બા લઈ આવી અને અલગ અલગ આકાર પાડતા એવી મજા બહુ આવતી અને અમારા ફળિયામાં છે ને ઝાડવા વાવેલા હતા ને એટલે પતંગિયા ને બધું બહ આવતું. તમે પતંગયા પછી ઓલા નાના નાના વાણિયા આવે વાણિયા તમે પતંગિયા ને વાણિયા તો બહુ પકડતા બહુ મજા આવતી એ પકડવાની અને ભલે એને કઈ નુકસાન ન કરીએ. બને પકડી ને ઘડી એકાદ એક છે ને કાચ ન દીવો હતો.
એમાં અમે મૂકીએ એને એ ઉપર માં કાણા હોય જ તે કેમકે દીવો તો જ શરૂ રે એમાંથી અને હવા મળે. પણ પછી અમને અમારા દાદા અને મમ્મી ની ખીજાય કે એવું ન કરાય તમને કો પૂરી દે તો કેવું થાય. ઉડાડી મૂકો એને પછી અમે પાંચ દસ મિનિટ રાખતાને પછી ઉડાડી દેતા. પણ એની બહુ મજા આવતી અમે બહુ પતંગિયા પકડતા અને અમુક પતંગિયાની તો પાંખ નો રંગે હાથમાં ચોટી જતો. અને વાણિયા ને તો અમે પકડીએ ને પછી છે ને મારો ભાઈ તો એવું કરતો કે નીચે છે ને ઓલી ડોરી બાંધી દે. એટલે વાણીઓ જ્યાં ઉડીને જાય ત્યાં દોરી આખી લાંબી દેખાય. પણ ઈ બાળપણ હતું એટલે ત્યારે એવું કરતા ત્યારે એવી ખબર ન પડતી કે આવું ત્યારે એવી ખબર ના પડતી આવું કરાય કે ન કરાય સાચી વાત છે ને બેન.
હલો.
હા બેન અવાજ આવે છે. હલો. હલો.